જય શ્રી કૃષ્ણ
હા જય શ્રી કૃષ્ણ કેમ છો
હું મજામાં છું તમે કેમ છો
હા બસ મજામાં છો. આર્યા કેવા છે તબિયત ની સારું ને
હા હા તબિયત એમ સારી છે અમે ઘણા બધા વિચાર અમે બધા એક્સસાઇઝ કરીએ છે મોર્નિંગમાં શું થાય કે અમે બધા એક્સસાઇઝ કરે છે ને પાછું અમે જીમ જોઈન કર્યું છે અમના તો મારે શું છે કે સુબે મોર્નિંગમાં જીમ કરવાનું હા જીમ કરીએ છીએ એમને હેલ્થ માટે ધ્યાન રાખવું પડે છે.
હા અત્યારે સમયમાં તો હેલ્થ નું ધ્યાન રાખવું જ પડે છે કેમ કે ત્યારે બધું કેમિકલ વાળું આવી ગયું છે શાકભાજી ફ્રૂટ થી માંડી ને બધું જ
બધું છે એના માટે તમારે શું થાય છે કે તમારે હેલ્થ માટે બહુ એક્સરસાઇઝ કરવી પડે છે અને ફિટ રેવું જોઈએ તો તમારે ગ્રીન વેજીિટેબલ ખાવવી પડે છે તો હું શું કરું છું ડાઈટ ડાયટ ચાઇટ બની જાય છે મોર્નિંગ સુધી માં ગરમ પાણી પીવાનું વધુ છે. પછી હેલ્થ સારી રહેશે તમારી પછી એક્સરસાઇઝ બહુ જરૂરી છે આ ટાઈમ બા શું છે તમે એક્સરસાાઈઝ નહી કરો પછી તમારું શરીર વધતું જાયશે તમે એક્સરસાઇઝ કરો પછી તમારું શરીર બઉ સારું રહે છે
હા ફિટ રે છે મેન્ટેન રહે છે સારું કેવાય હા તો અત્યારે હા
બસ સવાર સુધી મેં શું થાય છે કે અમને ટાઈમ નથી થતો મારા પાસે કે ભાઈ વર્કિંગ છું તો પછી મારા પાસે ઇસલિયે હું ઇવનિંગ મે એક્સરસાઝ કરું છું પછે દેડ કલાક મારે એક્સરસાાઈઝ કરવાની છે પછી મને એટલું સારું લાગે છે ના કે તમે જો આવીઈને તમારે પ્રાઉટ ખાઓ અને ફ્રૂટ ખાઈ લો ઘણું બધી વસ્તુ હોય છે તમારે ખાવા માટે પછી તમે એવું સારું લાગે છે એક્સરસાઇઝ પછી તમે એક દિવસ તમે નહી ના જાવ ના તમને એવું લાગે કે તમે શું તમે મિસ કર્યું છે
હા હા એ વસ્તુ સાચી છે કે આપડે રોજે ડેલી આપણે યોગા ને કરતા હોય એક્સરસાઇઝ કરતા હોય જીમ જતા હોય એક દિવસ જો આપડે ન જાય ને તો આપને એવું લાગે કઈક ખાલી ખાલી લાગે આખો દિવસ
હમ્મ આ તો છે હા આ તો છે તમે કઈ કરો છો વોક
હા અરે નહી ટાઈમ જ નથી
આ તો છે પણ હું શું વિચાર કરું છું કે મારે બી ઘણું બધું હેટ થાય છે કે ભી ફેમિલી જોઈન્ટ ફેમિલી છે પછી બધાનું કરવાનું છે પછી અમે પોતાનું માટે તમે અમે એક કલાક કાઢીએ છી એમને હું ચાલુ કર્યું છે બે બે મહિના પહેલા જ ચાલુ જે પછી એમને શું છે કે ત
હા એ સાચું સારું કેવાય હાલો હલો હલો
હા તમારા શું છે
સ પણ અમે પણ હમણાં થોડાક ટાઈમમાં જ વિચારતા હતા કે જીમ જોઈન કરી લઈએ કેમ કે હવે ટાઈમ હમ્મ જેમ જેમ અત્યારે આ ટેકનોલોજીને આ તે બધું વધતું જાય છે કેમ આપણે આપડું શરીર નું ધ્યાન રાખવું જોઈએ રાખતા નથી કે ખાવા પીવાનું આપડું એવું થઈ ગયું છે ફાસ્ટ ફૂડ ને બધું બહાર નું બધું ખાવા પીવાનું હેલ્ધી કઈ ખાતા પીતા નથી તો બધું આપડે ધ્યાન રાખવું પડે છે
પણ તમે જો તમે આપણને ગુજરાતી છે તો ગુજરાતીમાં તો એટલું બધું ખાવાનું છે તરેલું ખાવાનું હોય પાછ ગુજરાતીમાં તો આટલુ બધ ખાઈએ છીએ કે તમે આખો દિવસ ખાતા રહો પણ તમને એવું ના લાગે તમાર મન ભરે તમાર મન નહીં ભરે તમે ખાતા નું છે જેના માટે પછી ત્યારે રાતે બી આપને ટાઈમ હું તો નીકળું છું જમવા પછી પછી એક બે એક બે કલાવ લગાવ લેવાનું છે કે તમે વોકિંગ કરી દે તો ડાયડજસ્ટ થઈ જાય છે જો તમારે
હા હા એ તો અમે થોડું ઘણું એ રીતના સાંજે ચાલી લઈએ છીએ કેમ કે થોડોક ટાઈમ કાઢીેલી એક કલાકનો કે અડધી કલાકનો એવી રીતે ટાઈમ કાઢી બાકી એ એક્સરસાઇઝ માટે ટાઈમ નથી રેતો કે એવું છે જોઈન્ટ ફેમિલી માં રહીએ એટલે ન થાય
પછી મારી સાથે એવું હ ઉપર શું છે કે હવે તમારો જો એકક્સ્ટ્રા ચરબી હોય બોડી ની આ તમારે કાડો માં નીકળશે ને તમે વોકિંગ કરો ત્યારે ન નીકળે જ્યારે તમે કાર્ડિયો કરો ત્યારે તમે એક્સ હાવી થોડા એક્સરસાઈઝ કરો સાયક્લિંગ કરો પછી બોડી પોન સાયક્લિંગ કરો અને ઘણી બધી છે ટી બાર છે ને ઘણી બધી વસ્તુ છે તમારે જેમે તમે જોઓ તમે સ્ટ્રેસ ચશો અમે લેકેટરી બી છે મારા જીમે પછી એમના સેતના બધું કોકના મોટાપુ બંધ થાય છે ને ત્યાં બધી કેલોરી બંધ થાય છે પછી તમને થોડા દિવસ પ તમને એવું લખુ તમને શું હલકું થઈ ગયું છે અંદરથી મને તો લાગે છે
હા એ સાચું છે એમ શું અમારે કેટલાક ટાઈમ થી વિચારું છું હવે જોઈએ એક બે દિવસમાં જીમ જોઈન કરીએ કેમ કે નથી ચાલે એમ અત્યારે આસ સમયમાં ફિટ રહેવું જરૂરી છે
બઉ જરૂરી છે તમને ખાવા પીવાની એટલી બધી નોબત છે અને ફાસ્ટ ફૂડ બી તમે એ કઈ ના કઈ નમકીન છે ફરસાણ છે તમારા આવી જાય છે ફાસ્ટ ફૂડ તો પછી તમે ક્યાં સુધી ન ખાવ ઈચ્છા તો થઈ જાય છે બધામાં
હા ઈચ્છા તો થઈ જાય ગમે એટલું આપડે એમ થાય કે ના બસ હવે નથી ખાવું હશે રેવા દે રેવા દે પણ પછી હાથ લાંબો થઈ જ જાય કે ના બસ લાવી જાઓ લાવો
પણ એવું છે તમારે ગુજરાતીમાંધ ઘણી બધી વસ્તુ હોય છે જે હેલ્થ તમારે સારી છે તમે તો ખાખરો છે તમે કાંઈ દિવસ ખાકરો ખાધો નુકસાન ન આપે ખાકરો તમે સારું છે તમે આપો અમેં કોઈ નુકસાન નથી છે પણ બિસ્કીટ પિસ્કીટ છે ઘણી બધી વસ્તુ છે તમને હેલ્થ સારી ક્યાં તમે ખાખરું ડેલી ખાઈ શકો છો તમેં કોઈ વાંધો નથી યાર છે આપી શકો છો ઢોકલો છે સૂજી રાવાનો ઢોકલો છે ઘણી બધી વસ્તુ બઉ સારી લાગ
હા એ તો આપડે જોઈ વિચારીને ખાવું પડે કે આમાં કેલેરી કેટલી છે કેટલી નઈ
હમ હમ
હા
અને બીજા બધા છે કે તમે જો તમે ડાઇટ પ્લેન બનાવી લો તમે મોસ્ટ પ્રાઉડ છે અને તમે સેલેડ તમે પીનટ સેલેડ જીમવાલા તમે કેતા નથી કે તમે આ બધી વસ્તુ ખાવો એ તો કે છે કે તમે ખાઓ નહી કઈ બી નહી ખાઓ તમે સૂપ પીઓ તમે વધારે ત્યારે વધારે ખાઓ ખાવાનું લોટ છપાતું તું કેતું નથી તમે ખાઓ બીના રોટી ખાયે તમે કેવી રીતે રહી શકો છો આખું કામ કરીને પછી તમારે તો ખાવું પડે ને ખાવ થોડું બધું તો ખાવું પડે છે
હા એ તો સાચું છે અમારે એવું થાય કે ચાલો કે ડાઇટ જે પ્રમાણે હોય કે આપડે જે રીતે લીલા શાકભાજી ને આ તે બધું ખાવાનું પ્રોપર ડાઈટ તણ ચાર દી કરી પછી ના હવે નહી હાલે હવે લાવો પીઝા એવું થઈ જાય કે નઈ હવે બસ તો બો ખાઈ લીધું, એવું થઈ જાય.
ટી પણ તમે જો જે તમે વીકલી પ્રયાયામ કરો પછી એક દિન એક દિવસ તમારી ચીટ ડે કે કહી શકો, કરી શકો છ, પણ સિક્સ ડેઝ છે તમારું પ્રોપર તમારે જેમ પ્રમાણે તમે ખાવ તમને બહુ સારું લાગશે તમે જોમ લેડીઝમાં કેટલી બધી ચાલવાની પ્રોબ્લેમ આવી રહી છે, સ્ટેન્ડીંગ ફ દે છે પછી એના પગ સુજી જાય છે, એમનું વેટ બડી જાય છે. પછી એમને દર્દ થાય છે, ઘણા બધા ઘૂંટણોમાં દર્દ થઈ જા, પછી એ કેવી રીતે થાય છે, ખામે બધા એક્સ સાઇ નથી કરતા, અને ખાઈને બેસી જાય છે. વાતો ગણવા માટે, પછી આ છે કે તમે મોટો ટાઈમ નીળશો, તમને બઉ આગેની લાઈફ તમારી સારી, તમે ઘણા બધા કામ તમારે કરવાનું, તેમાં બી કરો, તમે છોકરાઓ નો બી કરો, ઘણી વાર વસ્તુ છેજ ની હમ્મ
એ સાચું છે, તોમ એ અત્યારે હા
કઉ કઉ પછી મેં કે તમે
હા, અત્યારે જેવી રીતે કેવાયને કે બીઝી લાઈફ થઈ ગઈ છે, બધાની જિંદગી આપડી ભાગ દોડ વાળી થઈ ગઈ છે. તો એમાં તમે તમારા મીટ માટે ખાલી કલાક બે કલાક કાઢો તો વધારે સારું રિએ કે ખબર જ છે કે આપ આપણે બધાને દોડવાનું જે સવાર થી ઉઠી ને શાન લગી બસ.
પછી જો એક એક છે કે, તમે ડિટોક્સ કરી પી શકો છો, અને બીજું મે શું કીધું છે એમને તમે કટ દો, દહી મેં તમે ખીરો અને આ બધું નાખી દો ને હલકું શું હની નાખી દો.
આમાં ખાલી તમારે નમક સોલ્ટ અને હલકીસી લી લાલ મરચું નાખવાની છે. પછી સેલેડ તમે ખાવાવામ ના પેલા તમે ખાઈ લો, પછી તમને આખું પેટ ભરી જશેને પચી તમને રોટી ખાવાની ઈચ્છા નથી થ
હા એ સાચી છે.
એ આ તો હું એમ જ કરું છું જયારે જયારે ક્યાર કાર હું તો દહી મે આમ કારડના મિલી મલાઈનાને ખીરું. છે, અને એમાં કોન છે, આ બધું નાખી દઉં છું અને હલકું સુ હની અને સોલ્ટ અને લાલ મરચું એમા નાખી દઉં છું, પછી એને તમારે ખાઈ બધું એટલું ટેસ્ટી લાગે છે. તમને રોટી ખાવાની ઈચ્છા ન થાય, પછી ઇંટુ સારું લાગે
હા સાચી વાત, માર રે એમ જોવા જાય તો રોટલી વગર તો રહી શકું છું. એવું નથી ના, રોટલી ના રોટલી વગર તો ચાલે, આપણે જેમ કે આપડે અમ ગુજરાતમાં તો ગુજરાતીઓને તો દાળ ભાત તો હોય. ભાત આપડે વધારે ખાતા હોય, દાળ ભાત હોય આપડે રાજમાં હોય, એના સાથે ભત હોય, મગ ભાત હોય.
તો અમે આમરસ તો તો ઘણું છે કે, અમને આમ રસ પીવાનું બઉ થાય છે ધા ડેલી એક દિવસ પછી તો લાગી તમને આમરસ પીવું છે, બધા કોઈને કોઈ કહી દે છે કે આજે આમ રસ બનાવી લો. પછી તમે આપને મન મારી નથી શકતા તમારીમ
ત હા સાચ છે. આપડે ના ખાવું હોય પણ રસોઈ આપડે બનાવતા હોય, એટલે ચાખવું તો. પડે ચાખવાના માટે થોડું થોડું થઈ જાય, હા.
ગુજરાતી ગુજરાતી જે દાલ છે ભણું સારી લાગે છે તમે જો એને ખાટું મીઠું બધું ટેસ્ટ પ પલે મને સોચતી પછી કેવી લાગશે? જો ચાખી એ ટેસ્ટ કરીને પછી મને બહુ સારી લાગે છે એમાં તમે રાઈસ અને ઘી નાખી એ તમે ખાવ, ગુજરાતી ડળ તમને મજા આવી જાયશે અને ઓસામન રાઈસ છે. હણ સારું લાગેસા, સારું લાગે છે.
હા સાચું, કઈ નઈ સારું ચાલ તમારી જોડે વાત કરીને મને મજા આવી.
હા મને બી તમારી સાથે બહુ મજા આવી વાત કરવા.
હા, સારું ચલો બાય.
હ
હા